છું તમે કેમ છો?
હા હું પણ મજામાં છું મને આજે અ મોબાઈલ ફોન ના વિશે થી વાત કરવાની હતી.
હા બોલો ને.
હા તો મારા માટે હું એમ કહું કે મોબાઈલ આ તો ખૂબ ઉપયોગીનો રોચક છે, અને આજના સમયમાં મોબાઈલ ફોન આપના જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે, કે ને.
હા મોબાઈલ ફોન આજના સમયમાં આપના જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે, ને એમ. તેના ઘણા ફાયદાઓ છે, પણ જો તેનો વધારે અને ખોટો ઉપયોગ કરવાવામાં આવે તો તેના ઘણા ગેર
હા તો પહેલા મોબાઈલ ફો મોબાઈલ ફોન ફક્ત કોલ કરવા માટે વાપરતો હતો, પણ હવે તો તેના ઘણા ઉપયોગ છે, સાચી વાત તો સૌથી પહેલા ફાયદા એ છે, કે આપને દુનિયાના કોઈ પણ વ્યક્તિ સાથે સેંકડોમાં સંપર્ક કરી શકીએ જેમ કે આ જો પરિવાર નો સદસ્ય દૂર રહેતો હોય તો વિડિયો કોલ થી બી એની સાથે આપણ વાત કરી શકીએ.
હા સૌથી પહેલો ગેરફાયદો એ છે, કે હમ્મ. જેમ કે, મોબાઈલમાં વધારે પયોગ કરવાથી વિદ્યાર્થીઓનો અભ્યાસનો ધ્યાન ઓછો થાય છે,
હમ
તેઓ ગેમ સોશિયલ મીડિયા અને વિડીયો. જોવામાં વધારે સમય પસાર કરે છે ને તો જેથી અભ્યાસમાં નુકસાન પણ થાય છે.
તો મારા માટે એમ કે. યાતિ સંબંધો પણ રહે છે, તો પછી ખુશી કે દુઃખ. બધી વાતો તુરંત શેર કરી શકીએ મોબાઈલ ફોન વિદ્યાર્થીઓ માટે પણ ખુબ જ. ઉપયોગિક બની ગયો છે. ઓનલાઈન ક્લાસ પછી ઈ બુક નોટ્સ અને પછી શૈક્ષણિક વિડીયો જોઈને. તો સરલ બની ગયો છે કે ની
હા અને એવું છે કે બીજા ગેરફાયદો ઓ છે કે મોબાઈલ લત લાગી જાય છે તો ઘણા લોકો દિવસ ઘર મોબાઈલ જો જોયા કરે છે, આ આદતેને કારણે સમય નો બગાડ થાય છે અને કોઈ પણ કામમાં એકાગ્રતા. રેતી નથી ને એમ
તો મારા માટે ઇન્ટરનેટ પર કોઈપણ વિષય પર માહિતી શોધવી હોય તો મિંટોમાં મળી જાય. છે આજે ઘણા લોકો મોબાઈલ દ્વારા નવી ભાષા શીખે છે પછી કોમ્પ્યુટર સ્કિલ્સ શીખે છે અને તો ઓનલાઈન કોર્સ પણ કરે છે. યાથી એનું નાધ પણ વધે તો નવી તક બી મળે છે.
હમ અને એનું એવું છે કે મોબાઈલનો વધારે ઉપયોગ આખો માટે પન નહ નહ હાની કારક છે લાંબા સમય સુધી સ્ક્રીન જોવા થી આંખમાં દર્દ થાય છે બળતરા, દૂધળું દેખ ખાવું અને માથાનો દુખાવો બી થઈ શકે છે ને તો રાતે સુધી સુતા પહલા ના મ મોબાઈલ વાપરાવાથી ઊંઘો આપણને સારી આવતી નથી.
હમ, તો મોબાઈલ ફોન બિઝનેસ માટે પણ ખુબ મહત્વનો છે. તે ઘણા લોકો ઘર બેઠા ઓનલાઈન ધંધો કરી છે જેમ કે ગ્રાહક જેમ કે ગ્રાહક સાથે સંપર્ક ઓર્ડર લેવી. પેમેન્ટ મે આવ્યું અને જાહેરાત કરવાની બધી સુવિધા મોબાઈલ પર મળી જાય છે. જેમ કે ડિજિટલ પેમેન્ટ પણ યુ યુપીઆઈથી સેકડોમા પાસે મોકલી શકીએ.
હા પણ મોબાઈલનો વધારે ઉપયોગ કરવાથી શરીર હાલ-ચાલો ઓછી થાય થઈ જાય છે. આળસ વધે છે. વજન વધી શકે છે અને શરીરમાં અનેક તકલીફો થઈ શકે છે ના
હા તો સાચું જ છે પણ અ મોબાઈલ ફોનથી જેવું બેંકની જરૂર ઓછી થાય તો બિલ ભરવા રિચાર્જ કરવું અને પછી ટિકિટ બુક કરવાનું પણ મોબાઈલથી થઈ જાય તો મુ મુસાફીરની કરતા સમય મોબાઈલ ખૂબ મદદ કરે છે જેમ કે જીપીયસ મળે છે મેપતી આ નવા શહેરમાં પણ કોવાઈ જવાનો ડર ઓછો થઇ જાય ને
હા પણ વધારે મોબાઇલ વાપરાતી પરિવાર સાથેનો સમય પણ ઓછો થઈ જાય છે અને લોકો સામે બેસી પણ બોલી નઈ શકતા ને.
હમ્મ સાચું જ છે પણ મારા માટે તો મોબાઈલ કેમેરા પણ ખૂબ સારા થઈ ગયા છે. એનાથી સુંદર ફોટો અને વિડીયો કેપ્ચર કરી શકીએ. આથી ખાસ પ્રસંગોની યાદે હંમેશા માટે સ છવાઈ રહી છે જેમ કે મોબાઈલ મનોરંજનનું પણ સારું અહ ગીત, કલીમ અને પછી સમાચાર એવા ગેમ્સ જોઈ શકીએ.
હા પણ અહ લગભગ બધા પાસે મોબાઈલ ફોન છે ને તો મોબાઈલ નો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે ખુબ ઉપયોગ સાધન છે. પણ તેનો અતિરિક્ત ઉપયોગ ઘી ઘણી સમસ્યાઓ ઊભી કરે છે. આ કારણે મોબાઈલના ના ગેરફાયદાઓ સમજાવા
હા તો મારા માટે મોબાઈલ આરોગ્ય માટે પણ ઉપયોગી છે પછી હેલ્થ એપથી ચાલવાના સ્ટેટ સ હ હાર્ટ રેટ અને તો પછી કસરત ની માહિતી મળે છે પછી આપણ ડોક સાથે ઓનલાઈન સલાહ લેવી અને તો પછી હોસ સ્પિટલની અપોઈન્ટમેન્ટ પણ બુક કરી શકીએ પછી અહ પરિસ્થિતિમાં મોબાઈલ જીવન બચાવી શકીએ છે ચૂરા અહ પરિવાર અને તો મિત્રો અથવા એમ્બ્યુલન્સને કોલ કરી શકીએ ને
હા પણ મોબાઈલની જો લત લાગી જાય છે ને તો ઘણા લોકો સવારે ઉઠતા જ મોબાઈલ જોવા લાગે છે અને રાત્રે સુવા સુધી પણ મોબાઈલ હા જ રાખે છે સોશિયલ મીડિયા ગેમ્સ રીલ્સ અને વિડીયો જોવામાં કલાકો પ-પસાર થઈ જાય છે ને.
હમ્મ પણ મારા માટે તો હવે સરકારી સેવાઓ પણ મોબાઈલ પર ઉપલબ્ધ છે ઘણા ડોક્ટર્સ ડિજિટલ રીતે મળી છે આપ નહી અહ ખેતી કરતા પછી કિસાનોને પણ હવામાન ના બજાર ભાવો અને ખેતીની નવી માહિતી મોબાઈલ દ્વારા મળે છે. અહ હજુ શું કવું અહ નોકરી શોધવા માટે પણ મોબાઈલ ખૂબ ઉપયોગી છે પછી અહ ઓનલાઈન અરજ કરી શક કીએ છે આપે મોબાઈઇલથી જ.
હા પણ અહ કલમ આ ખરાબ અહ ખરાબ આદતને કારણે સમયનો બગાડ થાય છે અને જરૂરી કામ અધૂરું ઉ અધુરા રહી જાય છે ને અને કેવું છે કે વિદ્યાર્થી માટે મોબાઈલ નો વધારે ઉપયોગ ખાસ કરીને હાનિકારક છે ને નાના બાળકો બી કરતા હાનિકારક છે. એ કારણ કેવું છે કે ઓનલાઈન ગેમ્સ યુટ્યુબ સોશિયલ મીડિયા અને ચેટિંગમાં સમય પસાર કરી કરા કરવાથી અભ્યાસમાં પણ ધ્યાન રહ થી નથી અરુ પરિણામે પરીક્ષામાં ઓછો ગુણ આવે છે. રિઝલ્ટનો બી ફેલ ફેલ રિઝલ્ટ આવેે છે આત્મવિશ્વાસ ઘટે છે. અને ભવિષ્ય પર પણ ઘ અહ અસર પડે છે ને.
હા મારા માટે તો મોબાઈલ આ ટેકનોલોજી સાથે ચાલવા માટે અવ શીખવું જરુંરી બની ગયું છે પન. આ ઘણા લોકો સોશિયલ મીડિયા દ્વારા પોતાનો વ્યવસાય આગળ વધારે છે. પછી હવે મહિલા સુરક્ષા માટે પણ મોબાઈલ મહત્વનો છે. ઈમરજન્સી લોકેશન સુવિધા પણ ખૂબ ઉપયોગી છે કે ને. મને તો હું એમ કહું કોરોના સમયે સમય પર અ મોબાઈલથી જ ખૂબ ઉપયોગ થયો હતો ઓનલાઈન થયું. પછી ઓફિસનું કામ થયું અને ડોક્ટરની સલાહ બધું મોબાઈલથી જ ચાલતું હતું.
આમ આદમી બરાબર છે તમારી પણી એનો બી ખુબ કોરોના કાળમાં ખુબ નુકસાન ભી થયું છે લો કારણ કેવુ છે કે કોરોના કાળમાં ઓનલાઇન અભ્યાસ કરવાની આદત હતી ને કોઈ પોરા સમજતું નથી અને કોલેજ હા આ ઓપન થવાના બધાનું નુકસાન થાય કારણ મ બ બાળકોનું વિદ્યાર્થીઓનું મન નથી લાગતું શા શાલમાં. એની કરતા અને કેવું છે કે મોબાઈલનો વધારે ઉપયોગ કરે ના તો સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરે છે. લગાતાર સ્કીન જોવાથી આંખો પણ દુખે છે ને અને ચશ્માનો નંબર વધી શકે છે, એનાથી મોબાઈલ વાપરવાથી ગદર અ ગરદન, ખભા અને કમર દર્દ દર્દ થવા લાગે છે ને.
હા બિલકુલ સાચી વાત છે. મોબાઈલ ફોનના ના ઉપયોગ સારા રીતે કરો એનું કામ સારી રીતે કરો, જેમ કે ફોન ઇને એન લો, સંપર્કો આપો, સુરક્ષા, શિક્ષણ પછી રોજગાર થયું, મનોરંજન, આ વી કાસ માટે ખૂબ ઉપયોગી સાધન છે એ પણ અ એના તે તો મોબાઈલ એટલે ઘણા લોકોને સોશિયલ મીડિયા દ્વારા અ ખૂબ કામ ઉપયોગી અને પછી નોક રી શોધવા માટે થયું, ખેતી કરવા માટે થયું, હવે સરકારી સેવા આ માટે થયું, ડોક્ટર માટે થયું આ રીતે ખૂબ સારું છે. મોબાઈલનો ઉપયોગ
હા. પણ રાત્રે મોડી રાત સુધી મોબાઈલ વપરાની ઊંઘ પૂરી થતી નથી ને?
પણ સવારે એવું અ જલ્દી બી ના ઉઠાય, એટલે વ્યાયામ બી ના થતું. શરીર બી હાનિકારક થાય છે અને મોબાઈલ નો કારણે શરીરનો હાલચાલ ઓછી થઈ ગઈ છે ને તો પહેલા બાલકોનું મેદાનમાં રમવા જતા હતા. પણ હવે તો ઘણો સમય મોબાઈલ ગેમ રમવામાં પસાર કરે છે. આથી સ્કૂલ થા સ્થૂલતા, કમજોરી અને અનેક આરોગ્ય સમસ્યા વધ રહી છે ને એનાથી.
હમ પણ મારા માટે તો મોબાઈલ આ ખુબ ઉપયોગ છે જેમ કે હેર ટાઈપ્સ થઈ ચાલવા. ઇ સ્ટેપ્સ પછી ડોક્ટર સાથે ઓનલાઈન સ હોસ્પિટલ અપોઈન્ટમેન્ટ બુક કરી શકીએ, પછી તો આપકાલીનનાં પરિસ તિથી માં તો મોબાઈલ જીવન બચાવી શકે છે. જેમ કે આપને કોઈ કાંઈ બી થયું, આપણે એક જ કોલ કરે તો એટલામાં બધું થઈ જાય. જેમ કે હવે સર કારી સેવાઓ પન મોબાાઈલ પર ઉપલબ્ધ છે.
અને મોબાઈલ નો ખોટો ઉપયોગ, સાઈબર ગુના વધારે થાય છે. ફેક કોલ, ઓનલાઇન ફ્રોડ, ઓ ટી પી ઠકાઈ, અહ ખોઠી લિંક, સોશિયલ મીડિયા હેકિંગ અને વ્યક્તિગત ભાઈટી ચોર જેવી ઘટનાઓ દિવસે ને દિવસ વધી રહી છે ને! પહી એટલે મોબાઈલમાં પ્રતિ વ્યક્ત સાવધાનો રહવું જરૂરી ખૂબ જરૂરી છે.
હમ્મ. પણ મારા માટે તો ટેકનોલોજી સાથે ચાલવા, શિખ વું જરૂરી બને છે.